હ હા.
હા મને પણ તમારો અવાજ આવે છે, તો આજે આપડે એઆઈ આશીર્વાદ વાત છે કે નુકસાન અ કાલ આપે એના વિશે વાત કરીએ બરોબર.
ઓકે, આપે એના વિશે વાત કરીએ.
હા તો હવે એઆઈનો ઉપયોગ આજના જમાનામાં ખૂબ જ વધી રહ્યો છે, તો તમારું કેવું શું છે કે આપડે એઆઈ નો ઉપયોગ કરવો જોઈએ કે ના કરવો જોઈએ?
મારે ખેતીંગ કરવો જોઈએ કારણ કે અત્યારે એનો ઉપયોગ બધી જ જગ્યાએ વધતો જાય છે. હવે તો તમે જ જોતા હશો શિક્ષણમાં કે પછી આરોગ્યમાં ખેતીમાં કે બેંકિંગ હોય કોઈ પણ જગ્યા એ હોય એનામાં એઆઈનો ઉપયોગ વધતો જ જાય છે બરાબર. અને ખાસ કરીને આપડે શિક્ષણમાં અત્યારે આપડે ભણતા હોઈએ ત્યારે આપડે જ જ જોતા હશુ કે કોઈ પણ પ્રશ્ન આવે તો એને પૂછીન તરત તેની માહિતી આવી જતી હોય, તો એ આપડા માટે સારું જ છેન.
હા એ વાત તો છે તમારી સારું જ છે. પણ હેને ઘણા વિદ્યાર્થીઓ હેને પોતાનું હો હોમવર્ક કરવા મા ટે એઆઈ નો ઉપયોગ કરતા હોય છે કે હવે હોમવર્ક કરવા માટે એઆઈ નો ઉપયોગ કરે તો એને તો પછી બધું યાદ જ ના રેન. તો પહી હોમવર્કનો કોઈ ફાયદો જ નહીં ને તો આ રીતે જોવા જઈએ તો એક એઆઈ નુકસાનકારક છે ને.
હા એ તો વાત સાચી કે એવું પણ કરતા હોય બાળકો અને એમાં એવું પણ ફાયદો જ છે ને કે અમુક જો માહિતી એવી હોય કે સ ટાઈમ હોય જેવ ટાઈમ હોય કોલની સિવાય નો ટાઈમ હોય તો એને માહિતી જોતી હોય તરત જ ઓછી લે તો એને મળી જતી હોય પણ અમુક વાર અમુક એમ પણ કેતા હોય છે ત આ બધી માહિતી અમુક ખોટી પણ હોય છે એ પણ હવે એનામાં શું સમજ માહિતી સાચી હોય કે ખોટી હોય
હા એ વાત તો તમારી સાચી જ છે કે કઈ ખબર ના પડે અને પાછું કે હવે તો અમારે જ હમણાં કોલેજમાં હ ને બધા લોકો મતલબ કે જનરલ ને અસાઇનમેન્ટ લખવા આપે ને સર તો હ ને ચેટ જીપીટી માંથી લખી નાખે બરોબર
બરાબર
તો પછી એ ને સર એમ કીધું એમને કે તમે આ ચેટ જીપીટી માંથી લખ્યું એ વાત બરોબર પણ એ ને તમે આવી રીતે જો પરીક્ષામ લખ્યો ને તો તમને માર્ક્સ નહી મળે અને તમે ફેલ થશો તો એના કરતા તમે એઆઈ નો ઉપયોગ ના કરો ને તો સારું કારણ કે એઆઈ નો ઉપયોગ કરવાથી એ તમનેને સલાહ આપે છે તમારી મદદ તમને ડિસ્ક્રિપ્શનમાં લખાણ નથી આપતું તો પછી તમારે આવી રીતે તૈયાર કરશો તમે શોટ શોર્ટ તો પછી તમને મજા કોઈ ફાયદો નહી તૈયાર કરલો મતલબ લખેલું કાં
હ એ તો વાત સાચી એવું પણ કહેતા હતા કારણ કે એવું કહેવામાં ફાયદો નહી થતો હવે અમુક વખત એવું પણ થતું હોય કેનામાં એ જેમ લાખાણો હોય ને એમ બધું ખાલી ને મતલબ કો જ નહી સમજણ ન હોય કે આ પછી તો આપડ નથી લગેલું હતું ના સર અને અમુક વખતે એ એમ પણ ગતા હોય સાહેબો કે જે અમે એવી રીતે બેઠું ઉતારેલું હોય તાર કે અમુક ખબર હમ ક્રોમથી ઉતારતા મા ખ સર કે અમને ખબર મળડી જાય કે તમે માઇક્રોમ તારે તો આવી રીતે આનામ પણ એવી રતે સરને ખબર પડી જ જતી હોય કોઈ પણ હજક્ટું હ તો આખે આખો એનામ હ ને આપડે જો નાખીએે ને ડસ્ક્રિપ્શન નાખીએ તોરે આખવું હોય નેજ આપણને આપી દેશે સને પણ ખબર મળી જ જાય આપણને કબ આવ છે કે ભાઈ આમ પ્રોજેક્ટની અંદર આવ્યું શું આવે તો આપડે એ આપણે સમજાઈ નથી શકતા કારણ કે એનું જે બધું એ આખું અલગ હોય આપડે જે સર આપણને જે સમજાય ઈ આખું અલગ એટલે તમને ખબર પડી જ જાય કે ભાઈ આમ મારું નથી દરેક જ હ એધેલું છે.
હા એ વાત તો તમારી સાચી જ છે કે સર નેને એમને બધાને ખબર પડી જતી હોય છે આવી રીતે એટલે આપણે ઓ આમ જોવા જઈએ તો ખાલી ઉપયોગ ખાલી આપણેે ને આપણા સ્વાર્થ માટે ના કરવો જોઈએ ખાલી શીખવા માટે કરવો જોઈએ જોઈએ શીખવા માટે કંઈ વાંધો નથી પણ એને દુરુપયોગ ના કરવો જોઈએ જે આવી રીતે લેસન કરવા માટે કે હોમવર્ક બતાવવા માટે કે એવી રીતે હવે અમારે છે કોડિંગ આવે છે બરોબર હું આઈટીમાં ભણું છું તો ઘણા લોકો કોઈ કોડ કરવાનો થાય ને તો એ કોડિંગમાં પેલાથી જ કરજ આનાથી મતલબ કે હવે કોડિંગ જ તાર જુગી જોડે કરાવડાવી દે તો પછી એમનું કોઈ લોજક દોડે જ નહી ને
હ એ જ નહી એ તો વાત મારી સાચી કે એનામથી જો બધું કામ એધું હો તો પછી આજે સાહેબો છે ની તો બધાની જરૂરત નથી. બધુ જ ગામે નામથી થતું હોય તો પછી બાળકો એનાથી બધું હથે શીખી લે અને સ્કૂલમાં પણ આવે નહી. હા કોલેજ ની અંદર તો આપડણે જોતા જશું? કે બધાને ખાલી બારીક સવા આપવા આવતા હોય છે. પણ આ માટે તો કો આવતું જ નથી એ જે ખાસ કરીને જે સરકારી કોલેજો છે. એની અંદર તન એવું જ થઈ ગયું હો કે બધા એક્ઝામો આપવા જ આવતા હોય. અને પછી જે આવી રીતે ઓનલાઈન બધી નોટ્સ મળતી હોય છે. શોટમાં એલે હક્રોની બનાઈ જતા પછી એક્ઝામ આપી દે એટલે ભાઈ પાસ થઇ જાય
હા
ન બધું ખોટું જ છે આમ તો
એટલે જ ને એ બધું ખોટું જ છે એટલે આપડે જો હવે આમાં કેવું છે કે તમે કોડિંગ કરશે જીબીડીમાં કરી જ આપવાનું છે પણ એ એડવાન્સ લેવલ નું કરી આપવાનું છે. અને તમને એના વિશે કઈ ખબર ના પડે એનાથી ને તમારું કઈ લોજિક અ દોડે જ નહી મતલબ કે લોજિક તમારું વધે જ નહી અને મેન આપડે આ ી ડેવલોપર હોય તો એને લોૉજિક ઉપર કામ વધારે કરવાનું હોય છે.
હા એ તો માસ અચ એ પણડા આજ બધું કામ છે ને આર્ટિફિસયલ ઇન્ટેલજન્સ જે
હા
એનું કામ બધું કોના માટે છે કે જે બિઝનેસ કરતા બધા એની અંદર આઈટી ની અંદર હોય તો આઈઈટીની અંદર બધા અમુક કોળ આવતા હોય કોળ એટલા બધા મોતા હોય ને કોળ એ આપણને આવડતા તો હોય પણ હવે ઈ જો આપડે બધું જાતે જ આપડે આપિંગને બધું કરીએ તો એનામાં ના એમ વધાર થતો હોય તો એના કરતા આપડે જોય. ઓનલાઈને જાવ ઓડા આપ મળતો હોય તો બધું કામ અટાપટ થઈ જાય. જેથી કરીને જે આપડે રહે ને આ છો કલાક થતા હોય ટાઈપિંગ કરવાના બધા આપડે અડધો કલાકમાં પણ થઇ જતું હોય.
હા એ વાત તો તમારી સાચી જ છે અને હવે કે કેટલુંક તમારે એવું પણ હોય છે કે હવે કોઈ લખાણ આપણને કોપી કરવું હોય બરોબર કોપી ના થતું હવે આપડે જે એને સ્ક્રીન શોર્ટ છે બરાબર અને આપડે વર્ડ ડોક્યુમેન્ટ બનાવવો છે તો હવે એ જે ચેટ જી પી ટી માં નાખી દઈએ ને તો એ આખે આખું બેઠે બેઠું ફોટાનું લખાણને આપણને આપડા મતલબ કે વર્ડ ડોક્યુમેન્ટમાં અહ કોપી કરી શકાય એવી રીતે કોપી કરતું બનાવી દે છે તો હવે એટલું બધું ફાસ્ટ કામ આપડે જો ફોર્મ કરવા બેસે ને ટ્રાન્સલેટ કરવા બેસી કે હવે ફોટામાં જોઈને આપડે લખવા બેસીએને તો બહુ ટાઈમ બગડે. પણ એની જગ્યાએ ચેટ જી પી ટી માં નાખીને કઈ દીધી અહ કઈ દીધી કે વર્ડ ડોક્યુમેન્ટ ફાઇલ રેડી કર દે આના માટે તો હવે એ વર્ડ ડોક્યુમેન્ટ ફાઇલ રેડી કરીને આપી દે તમને પાંચ મિનિટને બે બે મિનિટ ટે ના થાય ને આપી દે તમને
અને એમાં પાછું એનામાં કઈ પૈસા મરવાના એવું કાંઈક આવે છે. એ જો આપડે કરી તો એથી ફાસ્ટ આપ કરીને આપી દેતું એવું પણ એવ એ એને સાંભળ્યું છે. કે હવે અધુ ઓનલાઈન થઈ ગયું છે તો આપડે એ વિ-વિડીયો હોય ફોટો હોય બધો આપડે ડુપ્લિકેટ પણ બનાવી શકી છીએ. તો આમાં હું કામ ખોટા પણ થતા હોય છે. એના વિશે શું કેવું છે?
આ એટલે જ ને દુરુપયોગ થતા હોય એનું કંઈ ના કરી શકાય અને ઘણા લોકો તો પછી એમાં આવતું હોય છે કે હવે કોઈક વિદ્યાર્થી આ ત્માહત્યા કર્યું ને તો એનું ર જોઈ નેને તો એના માં ત્યાંના આઈડિયાઓ ને એ આઈ એ જ આપેલા હોય આવું પણ જોયું છે મેં તો વિલો માન એમાં.
હા, એ તો વાત સાચી છે. પણ બધાને શું હોય કે આના ઉપયોગ આરખા નની કરતા હોને અમુક ઊંધા ઊંધા ઉપયોગ કરતા હોય. અને એમે ખાસ કહીને આ જે આનોથી વધારે ઉપયોગ કરતો અને બધા વિધ્યાર્થીઓ છે બછા આઈ ટી ઓ વાળા છે આમ બે જે જે વધારે ઉપયોગ કરતા હોય છે બીજા બધા ઓછો ઉપયોગ કરતા હોય. અમને થોડું અશ શાણા બધી શિક્ષકોને ને એમને થોડું બસ સમજાવાની જરૂર છે. ને સરકારે પણ આનામાં થોડા પગલા લેવાની જરૂર છે. કે એનામાં ક્યાંક એવું કરવાની જરૂર છે જેથી કઈને બધું ઓછું થઇ જાય.
હા, એ વાત તો તમારી સાચી છે કે સરકારે કઈક તો પગલા લેવા જ પડશે નહીતર એ આઈ બધાને પાછું એવું પણ સાંભળ્યું છે કે એ આઈ જોબ ખાઈ જાય છે. તો એમાં શું હોય છે એવું કે લોકો કેમ કતા હોય છે?
હા, એવું પણ કતા હોય છે બધાને એવા એવા એક્સપિરિયન્સ થયલા હોય છે. તો અમુક અમુક ના ગામમાં ઓછા થઇ જતા હોય છે.
હા, એટલે જ. અને પાછું કે તમે હવે એ આઈ નો યુઝ કરો છો?
હા, ડરે છે.
તો તમે કયા એ એ આઈ ચેસ બોસનો ઉપયોગ કરો છો આ-આજના યુગમાં તો કેટલા બધા તો એ આઈ છે સ્પોર્ટ્સ જોવા મળે છે જેમ કે હવે ગૂગલ જમીની છે પછી ગૂગલ છે પછી મેટા, ચેટ જી પી ટી તો ક કેટલી બધી મોડો છે. તો તમે શેનો ઉપયોગ કરો છો?
હા, એનો જ ઉપયોગ મા્યો છું હું એ પણ અને એમાં એવું છે કે હવે આપણને બધાને કામ ઉપર હોય કે અમુકું કામ ને આપણને હોટા હોટા ને કામ આ બધા નું અલગ અલગ હોય ગે ગૂગલ હોય ગૂગલમાં ફોટાનું કામ સારું હોય કે અમ મેડીયો ન સારું હોય બધામાં અલગ અલગ હોય. તો આપડે એ રીતે ઉપયોગ કરતા હોય ને
હા એ વાત તો તમારી સાચી જ છે આવી રીતે ઉપયોગકારી અલગ અલગ અને હવે તો પાછું મેં એ પણ જોયું છેું કે કં કંપનીઓ હોય છે ને જે કંપનીઓ તે પોતાને એક કે એ મોડ બનાવે છે પોતાના પર્સનલ યુઝ માટે તો એ પણ એક રીતે જોવા જઈએ તો માણસોને કામ જ કરતું હોય એના માટે જ બનાવવામાં આવે ને
હા એના માટે જ બનાવવામાં આવે એટલે એ ફાયદે જ છે. હ કંપની નું અડધું કામ એનામથી ઓછું થઇ જતું હોય હવે ધારો કે હાજરી પૂરવાની હોય તો ઓનલાઈન બધું થઇ જતું હોય કે કે હ્યાલ થાય જાય એ અંદર જે
નાહ
જારી હોય. એ અંદર ખાલી એન્ટર થાય એ ફોટો બતાાય ને હાજરી થઈ જતું હોય તો આવું બધું પણ થતું હોય. અને ચૂટીટ થઈ તોપ ઈને પૈસા નોટો નથી કપાઈ જતા હોય બધા ઓટોમેટિક મશીનો પર મૂકેલા હોય છે. એ પણ ફાયદો થતો હોય એમાં
અને પાછું કે ઘણી કંપનીઓમાં તો કેમેરા છેને એ બધું પણ આપેલું હોય છે. હવે તમે કદાચ નુવાનું નામ સાંભળ્યું હશે તો એમાં હવે આપણે. જેમ બોલીએ ને એમ એ નુંવા કરી આપે છે એક આતે અસિસ્ટન્ટ છે એઆઈ અસસ્ટ તો કે તમારા લેપટોપમાં તમે કીધું ને કે કોઈને મેસેજ કરો. કે આ વ્યક્તિને નામ લઈને મેસેજ કરવાનું તો એ મેસેજ કરી દે એવી રીતે.
હા સાજી તમારે ઓકે.
હા તો ઓકે ચાલો મળીએે પછી આપ ચાલો બાય.